હમ.
મારોવાજા રહ્યો છે.
હા મિત્ર અવાજ આવી રહ્યો છે.
તમે શું કરી રહ્યા છો.
હું એમ તો અત્યારે જમવાનું મારું થઇ ગયું ને હવે ફ્રી બેસેલો છું.
બરાબર અ ત્યાર તમે ફ્ર્રીજ એકદમ.
હા મસ્ત ફ્રી બેસેલો છું.
હું તમે કઈ વાંચવાનું એવું કઈ નથી સ્ટડી નથી કરતા.
એમ સ્ટડી જે હોમવર્ક જેવું હતું તે મેં કમ્પ્લીટ કરી નાખ્યું ને. હવે હું આરામથી બેસી નજરખી રીલસ જોતો હતો ને હવે ફ્રીજ છું.
બરાબર. તો આપણે કઈ ચર્ચા કરીએ.
હા એમ તો અત્યારે કોલેજ ચાલત. છે મારી તમારી પણ કોલેજ ચાલુ હશે ને.
હમ આ કોલે ચાલુ છે.
હમ તો ચાલો આપડે ચર્ચા કરીએ.
હા તો આજનો ટોપિક સ્કૂલની આડો. બરાબર રહેશે કે.
હા આપણેે જૂની યાદો વિશે જરાક વાતો કરીએ તો આપડું પણ. આપણને પણ નવી નવી યાદો હજુ બનાવવાની ઈચ્છા થશે.
બરામ. તો તમે કઈ કવા માંગશો પેલા.
હમ એમ જોવા જઈએ તો. આપણને જે પાછલા સમય હોય એમાં. જે આપડે. સમય કાઢેલો રહેે એમાં ક્યાં તો આપણે જે હસી ખુશી થી. સમય કાઢેલો રહે એ યાદ આવે કા તો. બહ ગમમાં કાઢેલો હોય યાદ આવે તો હવે સ્કૂલ લાઈફમાં જોઈએ તો આપણને જે. હસી હસી ની બાબતો કાઢેલી હોય મજાકમાં કાઢેલી હોય. કા તો બહુ ખુશી થી દિવસો કાઢ્યા હોય. એ યાદ આવે તો એમાં જોઈએ તો. એક સ્કૂલ લાઈફ એટલે બધા. આખો ક્લાસ આપણો એક મિત્ર બરાબર જ હોય છે આપડા શહેર લોકો. આપણા બધા ક્લાસમેટ કે બધા આપણા મિત્રો જ હોય છે. તો સ્કૂલમાં આપણા ઘણા બધા મિત્રો હોય છે એના. કારણે આપણે સ્કૂલમાં કઈક એ નવું. એ એ લાગતું નથી આપડું એક ઘર જેવું જ હોય છે. તો સ્કૂલ માં એમ જોવા જઈએ તો આપણું. બઉ બધી મારી પણ સ્કૂલમાં સારી રીતના. નીકળી ગઈ અગિયાર બાર દસ નવ. દરેક ધોરણમાં મતલબમાં. સ્ટડીથી માંડીને જે પ્રોગ્રામ્સ થાય છે એ દરેકમાં. બહુ સારી રીતના થાય છે. તો તમે કઈક એમ પ્રોગ્રામમાં અને એવું ભાગ લેતા હતા સ્કૂલમાં.
હ એમ તો ખાસ તો ભાગ નતો લેતો હોતો પણ. અગિયાર બાર માં લીધો હતો. જયારે પ્રજાસતાક દિન રહે ત્યારે ડાન્સ માંનેવો ભાગ લીધો હતો.
હમ્મ
હમ એક અમે જારે સ્કૂલમાં હતા ત્યારે અમારા. એમ બહુ મોટા મોટા પ્રોગ્રામ થતા હતા. તો એમાં એક ક્રિશ્ન ઈલા કરીને પણ એક બહુ મોટો પ્રોગ્રામ થયો હતો. એમાં હું પણ બે ત્રણ મે. રોલ ભજવ્યા હતા જેમ કે મહર્ષિ વ્યાસ નો રોલ. પછી એક બે. જે બીજા પણ હતા ભેદ વ્યાસને એ દરેક મતલબ. એવા કેરેક્ટર મેં પણ નિભાવ્યા હતા તો. એ વખતે મને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું. શું તમે એવા કોઈક નાટકમાંને એવા ભાગ લીધો હતો.
ના મે તો નાટકમાં ભાગ નથી લીધો. મને લાગ્યું તમને નાટકમાં ખુબ રસ છે.
એમ નાટકમાં. રસ જોઈએ તો ક્યારેક નાટક કરીએ તો. એક. કેરેક્ટર નિભાવવાનું મને ખૂબ જ ગમે છે તો એક એક્ટિંગ કરવાનું. તો મારા અંદર છે કે એક્ટિંગ કરવા મને ગમે છે. તો એ રીતના સ્કૂલમાં પણ. જયારે આગળ અસેમ્બલી માં બોલવું હોય બધા સામે. તો એક ઇન્ટરેસ્ટિંગ મારા માટે હોય છે કે. જયારે આપણે અગાડી જઈને બોલીએ તો આપણો કોન્ફિડન્સ લેવલ વધતો હોય છે. ને ઘણું બધું જાણવાનું શીખવાનું પણ મળતું હોય છે. તો સ્કૂલ ના ટાઈમમાં કઈ એવા તમારે. પ્રવાસ માં લઇ જાય છે સ્કૂલ માંથી.
હા મેમે પણ લઈ જતા હતા સ્કૂલમાંથી ક્સ.
કઈ જગ્યાએ ફરવા ગયા હતા તમે.
ખાસ કરીને તો અમે તો મહારાષ્ટ્રમાં ગયા હતા. એ આપને લરાની ગુંંફાઓ. પછી મિની તાજમહેલ. શિરડે. ત્ર્યુંબકેશ્વર વગેરે જગ્યા આવે ગ આવેલું હતું.
હમ હું પણ જયારે સાતમા ધોરણમાં હતો ત્યારે અમને અ સ્કૂલ માંથી કચ્છ લઈ ગયા હતા પછી એ જે વિસ્તાર હતો કચ્છમાં એ દરેક વિસ્તાર જે ત્યાં ફરવા મતલબ ફરવાલાયક સ્થળો હતા. સફેદ રણ ને બધું અમને પણ ફરવા લઈ ગયા હતા તો સ્કૂલ માંથી જયારે લઈ જાય છે. ત્યારે આપડો જેમ કે ક્લાસમેટસ બધા હોય છે જે આપડા મિત્રો જ હોય છે તો એમ બધા મ્ર મિત્રો સાથે ફરવા જવાની એક અલગ જ મજા હોય છે. પ્રવાસ માં જવાની ખુબ મજા તે હોય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ અને સ્થળ પર પહોંચી ગયા પછી પણ ની જયારે નાના હોય ત્યારે આપણને એ જાણવાવામાં તો વધારે કઈ રસ ના હોય. પણ એમ મિત્રો સાથે મજા કરવામાં વધારે રસ હોય એના કારણે ત્યારે કઈક સ્થળો વિશે જાણકારી તો નહી પ્રાપ્ત કરી હતી. પણ મજા ખુબ જ કરી હતી એના વિશે તમે કઈક કેવા માંગો છો?
હા વર્કળમાં બેસીને જયારે આપ બેન્ચ પર નામ લખતા હતા પાછળ બેઠા મિત્રો સાથે ધીમેથી વાત કરતા હતા અને શિક્ષકો અચાનક આવી જાયને આપણે ચૂપ થ જઈએ. આ બધી વાતો આજ યાદ આવે તો સ્મતા આવી જાય છે. ઘણી મુશ્કેલ કસરતો ગુજરાતી નિમાણ મહિલાના પ્ પ્રયોગો બધું જ ત્યારે ભાર લાગતું પણ આજે એક દિવસો સૌથી હળવા લાગે છે. વિશેષ નો સમય તો જાણે આખી શાળા નો તહેવાર હોય. ટિફિન ખોલીને એક બીજાની વાનગીઓ વેચવી મેદાનમાં દોડધામ કબડ્ડી ક્રિકેટને હસતા હસતા સમય કેવી રીતે નીકળી જાય તે કઈ ખબર જ ના પડે સ્કૂલ ટાઈમે રમવાનું ખુબ ગમતું હતું. તમે સ્પોર્ટમાં ભાગ લેતા હતા.
એમ સ્પોર્ટ્સમાં મારો એટલો ઇન્ટરેસ્ટ તો નહી હતો એટલે હું સ્પોર્ટ્સમાં વધારે ભાગ નહી લેતો હતો. કોઈ વાર એમ રમી જતો હતો પણ વધારે એમ એટલો રસ નહ હતો મને એના એટલે હું વધારે સમય સ્ટડીમાં આપતો હતો સ્પોર્ટ્સમાં તો નહી મારો એટલો એક્સપિરયન્સ નહી તમે સ્પોર્ટ્સ રમતા હતા.
હામેશ સ્કૂલમાં સ્પોર્ટ રમતા હતા તેમાં ખાસ કરીને કબડ્ડી અને ક્રિકેટ એમાં મને ખુબ રુચિ હતી. તો હવે આગળ આપણે શિક્ષકોની વાત કરીએ તો તેમની કડકાઈ પાછળનો પ્રેમ આજે સમજાય છે. શિસ્ત મહેનત અને સારા મૂલ્યો આ બધું આપણે શીખવ્યું આજે જે પણ બની શક્યા છે એમાં શાળા નાને શિક્ષો મોટો ફાળ છે. સમય બદલાય મિત્રો અગ રસ્તે ગયા પણ સ્કૂળની યાદો દિલમાં હંમેશા જીવતી રહે. એ નિર્દો સાાસ્ય નિસ્વાર્ મિત્રતા અને સરળ ખુશીઓ અના દિવાસ જીવનમાં સૌથી વધુને એની કમી લાગે છે. શાળાની સવાર સફાદ યુનિફોર્મ હાથમાં બેગ અને મનમાં અજ બુસા આ ન સમય કભારની ગાવો ત્યારબાદ મિત્રોની સાથે લાઈનમાં ચાલતા હોય ફ્રીમાં જવું દરેક ક્ષણ આજે પણ આંખો સામે ગન થઇ જાય છે. ક્યારેક મોડું પહોંચી એ તો શિક્ષકને ટકરો તો ક્યારેક સારો જવાબ આપી ત્યારે મળતી શાહબાસ બંનેનો પોતાનો જ આનંદ હતો તમે કઈ કેવા મામાંગશો સ્કૂલ લાઈફ વિશે
મ સ્કૂલમાં જોઈએ તો જયારે સ્કૂલમાં હતા ત્યારે એક વસ્તુ યાદ આવતી હતી કે ક્યારે કોલેજમાં જશે સ્કૂલ પૂરું કરીને ત્યારે કોલેજમાં જશે હવે જયારે કોલેજમાં આવી ગયા ત્યારે સ્કૂલ યાદ આવે છે એવું જ આપણું જીવન પાછલો વીતેલો સમય આપણને ખુબ જ યાદ આવે છે તો એ રીતના જોઈએ તો જય્યારે પણ હું સ્કૂલમાં હતો ત્યારે વિચાર હતો કે ક્યારે કોલેજમાં જઈશ ક્યારે દૂર દૂર ફરવા જઈ ત્યારે નવા નવા મિત્રો બનાવી કોલેજમાં જતી વખતે ત્યારે મને ટ્રાવેલિંગ કરવાનું મળશે ને જયારે ફસ્ટ ટાઈમ આવ્યો ત્યારે તો ખુબ જ આનંદ થયો હવે જય્યારે એ વારંવાર રિપીટ કરવાનું થાય છે ટ્રાવેલિંગને એવું તો એ અત્યારે બોરિંગ લાગે છે બાકી એમ જોવા જઈએ તો અત્યારના સમય કરતા એમ સ્કૂલનો જે સમય હતો એ ખૂબ જ મજેદાર હતો કારણ કે ત્યાં દાઠ પણ પડતી હતી તો એ એક બે દિવસ બાદ એ ાસ્યનુંું કારણ બની જતું હતો આપણા માટે તો એમ ફૂલની વાતો તો ખૂબ જ સારી છે અને સ્કૂલ નો સમય યાદ કરીને તમે કીધું તેમ કે અત્યારે સ્મિત આવી જાય છે તો એ ક્યારે આપણે યાદ કરી લએ હું તમે કઈક બીજું કહેવા માંગુ છો
હમ સ્કૂલ ટાઈમ ના મિત્રો પણ ખુબ સારા હોય છે તે ફણ ને સ્ટડી સમયે એ અન્ય રમત વખતે ખુબ મદદરૂપ થાય છે એના વગર સ્કૂલ લાઈફ અધોરી છે અને શિક્ષકો તો ખાસ કરીને જયારે આપણને ભણાવે છે ત્યારે એ ખૂબ પ્રેમદાયક રીતે ભણવે છે તો તે તેવા વાતાવરણ ભંવા પણ ખુબ ગમે છે તો તમે કઈ ક્યાં માગશો
નહી એમ તો વાત કરીને ઘણું બધું યાદ આવી ગયું ને હવે બસ
તમારો આ કિંમતી સમય આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર ચાલો પાછા મળી છું
હમ